હલો.
હ કેમ છો?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હા ખુબ સરસ. હા હા ચાલો જરૂર હોડી તો આપડ મનપસંદ તહેવારોમાં એ
હમ મારા માટે પણ. હોળીને રંગોનો તહેવાર કહેવાય છે.
સાચું કહ્યું. અને હોળી દર વર્ષે, ફાગણ મહિનાની પૂનમે ઉજવવામાં આવે છે.
હા, હોળીની ધાર્મિક મહત્વ મહત્વ પણ છે.
હા એ તો છે, હોળીનો સંબંધ પ્રહલાદ અને હોળિકા સાથે જોડાયેલો છે. છે.
હા મને એ વાર્તા થોડી ખરાબ ખબર છે. અ તું વિગતે કહેશ.
હા જરૂર, જો એમાં એવું થયું હતું કે હિરણકશ્ય નામનો એક રાજા હતો. તે પોતાને ભગવાન માનતો હતો પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુ નો ભક્ત હતો, અને એ રાજા એ પ્રહલાદ ને ઘણી વખત મારવાનો, પ્રયાસ કર્યો હતો અંતે હોલિકા પ્રહલાઉ લઈને અગ્નિમાં બેઠી હતી, પણ હોોલિકા અગ્નિમાં અગથી બચવું બચવાનું વરદાન હતું, અ પછી અ આથી સત પછી એટલે પ્રહલાદ બચી તો બચી ગયો, અને જે હોળી કાલિકા હતી તે બળી ગઈ. તો એના પરથી આપડે આ હોળી નો તહેવાર બનાવીય છેએ.
અચ્છા એટલે હોળીના પહેલા દિવસે, હોળિકા દહન કરવામાં આવે છે.
બરાબર, લોકો સાંજે હોળિકા દહન કરે છે અને તે તેની ની પરિક્રમા પણ કરે છે.
બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં પણ આવે છે.
હા એ દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે બાળકો. તો આ દિવસ ન ખુબ રાહ જોઈ રહ્યા હોય છે.
સાચું તેઓ રંગ પિચકારી અને પાણીના ફુગાઓથી રમે છે. છે.
હમ એતો છે અને તને. કયા રંગમાં સૌથી વધારે ગમે છે કયો રંગ ગમે છે તને.
મને ગુલાબી અને લીલો રંગ ગમે છે તને.
મને વાદળી અને પીળો રંગ ગમે છે હોળી. લોકોને એકબીજાની નજીક લાવે છે. અને હા લોકો જૂના મતભેદ ભૂલીને. અ એકબીજા ને શુભેચ્છા. છ પણ આપે છે આ તહેવાર ભાઈચારા અને એક, તા નો સંદેશ આપે છે.
હા ઘણા લોકો હોળી પર મીઠાઈ પણ બનાવે છે.
હા એ તો છે જેમ કે કુજીિયા પછી લાડુ પછી એને બીજી. મીઠાઈ બનાવામાં પણ આવે છે અમારા ઘરે પણ હોળી પર ખાસ વાનગીઓ બને. છે
હ અમારા ઘરે પણ આખો દિવસ ભેગા થાય છે.
બરાબર હોળીનો સૌથી આનંદદાયક ભાગ કયો લાગે છે તને.
મને મિત્રો સાથે રંગ રમવાનો ભાગ સૌથી વધુ ગમે છે.
બરાબર મને પણ. અ હવે લોકો કુદરતી રંગોનો ઉપયોગ કરે છે તો વધુ સારો. કેમ કે કેમિકલ વાળા રંગોથી ત્વચાને નુકસાન થઈ શકે છે અને પર્યાવરણ. વાતવરણ ને પણ નુકસાન થઈ શકે છે એટલે આપડ. હર્બલ અને કુદરતી રંગોનો ઉપયોગ કરવો જોઈએ.
હા પણ ન કરવો જોઈએ.
હા એ તો તું એ સાચું કીધું કે પાણી બચાવવું ખુબ જરૂરી છે કેટલી જગ્યા. ત એ સૂકી હોડી પણ ઉજવવામાં આવે છે.
હરા. હા એ એક સારો વિકલ્પ છે.
હમ હોળી દરમિયાન તો સુરક્ષાનુંું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ.
ચોક્કસ કોઈની ઈચ્છા વિરુદ્ધ રંગના લગાવવાનો જોઈએ.
હા ખુબ માહિતીની વાત છે અને મહત્વની વાત છે હોળીનો સાચો આ. ત્યારે જ આવે ત્યારે બધા ખુશ હોય શાળામાં પણ આપણે હોળી વિશેના કાર્ય. કાર્યક્રમો યોજાય છે.
હ. હા વિદ્યાર્થીઓ હોળીના મહત્વ વિશે શીખે છે હોળી માત્ર ભારત. ભારતમાં જ નહીં વિદેશોમાં પણ ઉજવાય છે.
સાચું ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ રહી છે. હોળી આપણને પ્રેમ મિત્રતા અને આનંદ નો સંદેશ આપે છે. અને સાથે સાથે સત્ય અને ભક્તિ. પણ શીખવે છે મને લાગે છે કે દરેક. તહેવારો માંથી કઈક આપણને શીખવા મળે છે.
હા અને હોળી તો ખાસ કરીને ખુશીઓ વહેચવાનો. તાર છે આજ. આજે હોળી વિશે ઘણી વાત નવી માહિતી મળી.
હા એ તો છે તું બાળપણમાં હોળી કેવી રીતેમ ઉજવતી હતી.
બાળપણમાં તો હોળી આવવાના ઘણા દિવસ પહેલાથી જે. ઉત્સાહ શરૂ થઈ, જતી, હતી અમારા વિસ્તારમાં પણ એવું જ હતુ બધા મિત્રો સાથે મળીને હોળીની, તૈયારી કરતા અમે પિચકારી અને રંગ ખરી ખરીદવા માટે બજારમા, જતા ત્યારે, નવી પિટકારી લેવા માટે ખાસ ઉત્સુકતા રહેતી.
સાચું કહ્યું કોણની પિચકારી સૌથી મોટી છે, તેની આપડે હરીફ ાઈ પણ કરતા હતા, અને સવારે વહેલા ઉઠી ને મિત્ર ને રંગ લગાવવા જતા હતા પછી આખો દિવસ રંગોમાં રમતા અને મજા કરતા અ શું તારા ઘરે હોળી, પર કઈ ખાસ પરંપરા છે.
હા, અમે હોળકાા દહન પછી પરિવાર સાથે પૂજા કરીએ છીએ.
ખુબ સરસ અમારે ઘરે પણ વડીલો નો આશીર્વાદ લેવામાં આવે છે.
હ હોળી, પરિવારને એક સાથે લાવતો ત્યોહાર છે.
હા, એ તો છે, આજકાલ લોકો સોશિયલ મીડિયા પર હોળી ની શુભેચ્છાઓ મક પરંતુ, મને તો રૂબરૂુ મરીને શુભેચ્છા, આપી વધુ ગમે છે.
હ મને પણ એમાં અલગ જ આનંદ હોય છે, હોળીના ગીતો પણ તહેવારો ના આનંદ વધારી રંગો સાથે નૃત્ય અને સંગીત હોય તો મજા ભમડી થઈ, જાય કેટલીક જગ્યાએ હોળીના, મેળા પણ ભરાય છે.
હા એ તો છે, ત્યાં લોકો લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો નો પણ આનંદ માણે છે, ગુજરાતમાં ઘણા શહેરોમાં ખાસ અ ઉજવણી પણ થાય છે, હોડી માત્ર મનોરંજન માટે જ નહીં, અ એનો સામાજિક સંદેશ પણ છે.
એકદમ સાચું આ તહેવાર લોકો વચ્ચેના ભેદભાવ દૂર કરે છે, હોળીના દિવસે દરેક વ્યક્તિ એક સરખી લાગે છે, કારણ કે બધા રંગાયેલા હોય. આજે તો હોળી, આજે તો હોળી ની ખાસિયત છે. રંગો બધા ભેદ ભૂલાવી દે છે. કેટલાક લોકો વૃદ્ધાશ્રમ, અને અનાથ આશ્રમ જઈને પણ હોળી ઉજવે છે.
હા, એ તો ખરેખર પ્રશંસનીય કાર્ય છે, કારણ કે ખુશો વેચી. થી ખુશી વધે છે, હોળી આપણને પ્રેમ અને કરુણા નો પાઠ પણ શીખવે છે, અને આપણેે પર્યાવરણ ને અનુકૂળ હોળી ઉજવવી પણ આજના સમયની જરૂ જરૂર છે, કેમિકલ વાલા રંગો, અને પાણી નો બગાડ આપડે ટાળવો જોઈએ, કુદરતી ફૂલોમાંથી બનેલા રંગ નો આપણે વધુ સુરક્ષિત હોય. અને આપણેે, એને જ યુઝ કરવો જોઈએ. અને એ ત્વચા માટે પણ સારું હોય છે, શું તને લાગે છે, કે હોળીનો ઉત્સાહ જે છે, તે વર્ષથી બદલાય બદલાયો છે.
હુ થોડો બદલાયો છે, પરંતુ તહેવારની ભાવના હજુ પણ એજ છે. લોકો હજુ પણ પરિવાર અને મિત્રો સાથે આનંદથી ઉજવે છે, મને લાગે છે. કે ભારતની સંસ્કૃતિ, વિવિધતાની સુંદર ઉદાહરણ છે.
હા એકદમ સાચું અલગ -અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવાય છે. છતાં તેનો મૂળ સંદેશ એક જ છે, પ્રેમ એકતા અને આનંદ
હું
આ કારણ જ હોળી વિશ્વભરમાં લોકપ્રિય બની રહી છે.
ખરેખર જ્યાં ભારતીયો રહે છે, ત્યાં હોળીની ઉજવણી જોવા મળે છે.
હા હોળી આપણને જીવનમાં રંગ ભર શીખવે છે, અને દરેક ક્ષણને. ને ખુશીઓથી જીવવાનો પણ સંદેશ આપે છે.
સાચું કહ્યું. હોડી નજીક આવી રહી છે, તૈયારીઓ શરુ થઈ ગઈ તારી
હા અમારા વિસ્તારમાં તો લોકો પહેલેથી જ ઉત્સાહ છે.
હોળી વિશે તને સૌથી વધુ શું ગમે છે.
મને તો જો. હોળી નો આમ ખુશી અને એકતા નો સંદેશ આપે છે, એ મને ને સૌથી વધુ ગમે છે, અને તને
મને રંગો સાથે રમવું અને મિત્રો સાથે સમય પસાર કરવો ગમે છે. હું.
ખરેખર હોળી એવો એક તહેવાર છે, જેમાં દરેક વ્યક્તિ ખુશ જોવા મળે છે. તું જાણે છે, કે ભારતમાં અલગ -અલગ જગ્યાએ હોડી અલગ અલગ રીતે ઉજવાય છે.
હા મેં તેના વિશે વાંચું છું. અ ખાસ કરીને ઉત્તર ભારતમાં હોળી ખૂબ ધામધૂમથી ઉજવાય છે.
સાચો કેટલાક સ્થળે તો હોળી ઘણા દિવસો સુધી પણ ઉજવવામાં આવે છે, આપણા ગુજરાતમાં પણ લોકો ખુબ ઉત્સાહથી હોળી અને ધૂળેટી ઉજવે છે, હોળી દરમિયાન લોકો એકબીજાના ઘરે જઈને શુભેચ્છાઓ આપે છે, અને મીઠાઈઓ આપ -લે પણ કરે છે.
હા આજના સમયમાં હોળી ઉજવવાની રીતોમાં શું ફેરફાર આવ્યો છે
હવે લોકો વધુ પર્યાવરણ મિત્ર હોળી ઉજવવાનો પ્રયત્ન કરે છે કારણ કે પાણી અને કુદરતી અ સંસાધનોનુંું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે ઘણા લોકો હવે ફૂલો થી બનેલી બનેલી હોડી પણ ઉજવે છે
હા સાચું કહ્યું ચાલો હવે હું બી હોળીની તૈયારી કરી લઉં બાય.
બાય.